હેલો હા બોલો કેમ છો.
શાંતિ કેમ છો.
બસ મજામાં. શું ચાલે છે થઈ ગય હાવ. હા થઈ ગયા. શું તમે પણ જોબ કરો છો.
હા હા જવા.
અચ્છા એજ હવે આજકાલ તો એમ બી જોબનું વધારે મહત્વ છે એમ જોબનું કો વધારે ક્રેઝ ચાલતું છે.
હા એવું કઈ નહી પણ મારા હિસાબથી જોબમાં જોબ થી બેટર બિઝને. છે.
હા એ તો છે પણ. હવે શું આજકાલ છે ને અ વધારે જોબ નું વધારે ચાલે છે હમણાં પણ. બિઝનેસ કરતા પણ.
લોકોને હમજ નહી પડતી કે બિઝનેસ માં વધારે પ્રોફિટ છે. પણ મે કેવું તમે જોબમાં તમે એક ફિક્સ ટાઈમિંગમા બંધાઈ જાવો છો અને બિઝનેસમાં કેવું છે કે તમે તમારા માઇન્ડ થી જેટલો કમાવનો હોય ને તમે તમારા માઈન્ડ થી કમાઈ શકો છો. આ ડિફરન્સ છે અને બીજી વાત તમે જોબમાં કેમ કે હામે વાળા ના મતલબ હામે વાળા જો કે આ તમે કરવું પડશે બિઝનેસમાં કેવું છે કે તમે આ પસંદ નહી આવતો આ ફાવતો નહી તમે તો આ તમે છોડી શકો છો. પણ જોબમાં એવું નહી.
હા એ તો તમે બરાબર કેવો પણ છે ને હમણાં શું છે આ બ ધુ હવે ઓનલાઈન નું ને એવું બધું વધારે બિઝનેસ ચાલુ થઈ ગયું છે ને હમણાં શું ડીજીિટલ માર્કેટિંગ નું ને એ વધ છે હમણાં તો ડિજીિટલ માર્કેટિંગ દ્વારા હવે બીઝ બઝનેસ બધા એવા થઈ ગયેલા છે કે ઓનલાઈન નું વધારે ક્રેઝ ચાલતું છે એટલે જે બિઝનેસ વાલા હોય વેપારી લોકોને તો એ લોકોને બો બધી તકલીફ નો આમ સામનો કરવો પડે છે. કારણ કે હવે આજકાલ છે ને એ આઈ નું મહત્વ વધારે થઈ ગયું છે.
આ તો છે જ એ એઆઈ એઆઈ જેટલો મતલબ એઆઈ નો વધારે વાપર બી આપણા માટે હાનિકારક છે અને એઆઈ નો વાપર નહી કરવા એ બી ગલત છે એઆઈ જરૂરી છે પણ આટલું બી નહી કે પૂરી જિંદગી એઆઈ ઉપર કાઢી ડે.
હા એ તો છે જ હવે શું હમણાં ઘણી હોસ્પિટલોમાં જો એઆઈ દ્વારા છે ને કેટલી બધી એવી એવી મશીનો આવી ગયેલી છે કે મતલબ જે બી હવે બીમાર લોકો હોય તો તે લોકોનું મતલબ પેલાથી જ બધું આપ પણે ચેકઅપ વેકઅપ કરાવી લઈએ તો આપણને પેલાથી બધાની બીમારીનું ખબર પડી જાય છે તો આપડે એ મતલબ બીમારીનો છે ને પેલાથી જ આપણે એની જલ્દી થી જલ્દી સારવાર લઈ શકીએ છે હવે એવી એવી બધી મશીનો ટેકનીક ટેકનોલોજી માં એટલી બધી મસ ચિનો આવી ગયેલ છે જે બધું એ આઈ દ્વારા ચાલે.
પણ એઆઈ નું કેવું છે કે એઆઈ જેને વાપ પરતા આવે ને આજ વાપરી શકીએ તમે એઆઈ નો જોમે હમના ઈન્સ્ટાગ્રામ પર જો તમે એઆઈ ન વાપર કેવું કરે છે ફોટા પાડવા પણ એઆઈ નો વાપર અલગ રીતે કરો ને તમે કોઈ બીમાર છે અને કોઈ જોઈ લેવું છે આ બધો વાપર કરવો જોઈયે એનો ફોટો પાડવા ફોટો એડિટ કરવા આ બધું રોંગ વાપર કરે છે લોકો.
હા એ સબ બધું છે. પણ હવે શું એ એનો જ હમણાં છે ને મહત્વ વધારે ચાલતું છે એ આઈ હમણાં વેપાર છે કે મતલબ અ વેપારમાં કે મોટી મોટી કંપનીઓમાં ગમે તે બધી એ લોકોની પોતાની જરૂરિયાતો હોય. કે મતલબ મોટી મોટી જે અ એટલી બધી સેવાઓ હોય તો તેના માટે એ લોકો છે ને વધારે પડતો એઆઈ નો ઉપયોગ કરે છે એનાથી શું એ લોકોની અ સમયનો પણ બચત થઈ જાય છે અને ઓનલાઈન શોપિંગ માટે તો વેબસાઇટ એ લોકો છે ને ગ્રાહક કો વધારે પસંદ કરે છે કારણ કે એ લોકોનું બધું કામ આસાન થઈ જાય છે અને મતલબ એકબીજ મતલબ એવી રીતે કશે જવા માટે એ લોકોનો સમય વ્યસ્ત નથી થતો.
આતો છે
હ એટલે છે ને એઆઈ નામ ઘણા ફાયદા પણ છે હા હા મતલબ એઆઈ ના મતલબ એટલા બધા ફાયદા પણ છે તે કે ઝડપથી શું ઝડપથી કામ કરે છે ને મતલબ એવું મતલબ કોઈ બી એમાં છે ને અ અ
એઆઈ પર આટલો બધો ડિપેન્ડ રહેવાનું કઈ મતલબ મારા માટે તો એઆઈ પચાસ કરવું જોઈએ પચાસો પરસન્ટ આટલો બધો સો પર્સેન્ટ એઆઈ ઉપર ડિપેન્ડ રહીને નહી ચાલે ને સોલો તમે બિઝનેસ માટે કરો વાત હાચી પણ બધા જ ઓપરેટર એઆઈ થી ચાલે ને.
હા એ તો છે જ હવે ક્ર હવે ખેતીમાં પણ જોય લો ને એ ખેડૂતો માટે પણ એઆઈ કેવી રીતે આશીર્વા મતલબ ખુબ જ અ મતલબ કામ સરળ થઈ જાય છે કારણ કે એઆઈ ની મદદ થી છે ને એ લોકો છે ને જમીનની આમ ગુણવત્ત તા હવામાનની માહિતી મતલબ પાક પાક માટે પણ એ લોકો કેવી રીતે માહિતી મેળવી શકે તે પણ અવે છે ને હ ખેડૂતો પણ એઆઈની એમાં નિર્ણય લેવામાં એ લોકોને મદદ કરે છે.
પર એ આઈ આટલું બધું કરે છે આ વાત હાચી તમારી. શું એ આઈ તમે મદદ કરે છે પણ તમે એ આઈ ના યુઝ કેવી રીતે કરો તમારી ઉપર ડિપેન્ડ છે ના.
હા એ તો છે જ. પણ હવે જેને જે અનુકૂળ હોય તે રીતે તે એ લોકો એઆઈ નો યુઝ કરે છે. હવે ખેતી વાળા પણ, ખેડૂતો પણ, ખેતી માટે એ લોકો નો ઉત્પાદન કેવી રીતે વધારી શકાય, એ પણ એ લોકો અહ એ આઈ દ્વારા અહ કરે છે. એ આઈ ના ઘણા ફાયદા પણ છે. તે શું ઝડપથી આમ કામ કરે છે. ના સમયની પણ બચ, એમાં પણ શું સમયની
હા, એમ કેમ કે તે આહ જો આ એમ ના, એ આઈમાં કેવું છે કે તમે એ આઈને જેવી રીતે યુઝ કરો, મતલબ મારે એવું એવું કહેવાય છે કે, એ આઈ તને એક પરફેક્ટ રીઝન, મતલબ પરફેક્ટ આન્સર આપે. પણ તમે આને એ છે કેવી રીતે કરો, આ તમારી ઉપર ભી ડિપેન્ડ છે ને. ત્યાં તમે છે દે કે ભાઈ તને બિઝનેસ વળવાની છે, તો ઓનલાઈન માર્કેટિંગ કરવું પડે. પણ આ ઓનલાઈન માર્કેટિંગ કેવી રીતે કરવાની, આ તમારા ઉપર ડિપેન્ડ છે ના.
હા, હ. એ તો છે.
હા.
એ આઈ ના ગેરફાયદા પણ એટલા જ છે. એ આઈ થી, મતલબ હવે કેટલી બધે નોકરીઓમાં પણ અહ કેટલું જોખમ ઉભું થઈ જાય છે. ઘણા કાર્યો મશીનો દ્વારા કરવામાં આવતા હોય, તો તે લોકો માલ માનવ લોકો માં મતલબ, અહ એ લોકો ઘણા જણા પોતાની જરૂરિયાત તો પણ ઘટી જાય છે, એ આઈ દ્વારા.
એ આઈ દ્વારા બહુ લોકોની નોકરી બી ગઈ છે. કઈ લોકોની નોકરી લાગેલી બી છે, એ આઈ માટે. કેમકે જેનો જેને એ આઈ નો પરફેક્ટ વાપર કરવા આવે, જેને આ લોકા ઓને કંપનીઓ માંથી, મતલબ બહારની જગઓમાં, બહુ વધારે પેમેન્ટ આપીને મૂકે છે. પણ એ આઈ નો વાપર ભી કરતા આવડતુ જોઈએ.
એ તો બરાબર કયો તમે. હવે ઘણા બધા જણાને થોડી એ આઈ યુઝ કરતા આવડે છે, પણ જે લોકોને એ આઈ યુઝ કરવા કરતા આવડે છે, તે લોકો માટે ખુબ લાભદાયક છે એમ. ભવિષ્ય કેમ એ આઈ નું મહત્વ ખુબ વધવાનું છે દિવસે દિવસે વધવાનું જ છે. ઓછું થવાનું થી. હવે શિક્ષણમાં પણ જોઈ લો ને આરોગ્ય અહ શિક્ષણમાં પણ અહ એ આઈ દ્વારા કેટલી બધી શક્યતા ઉભી થઈ જાય છે. અહ માનવ જીવન એકદમ, હા, એ તો છે જ. ને માનવ જીવન ને પણ કેટલું ઈજ ઝી બનાવી દે છે. કેટલું સરળ બનાવી દે છે આમ. અહ હવે કોઈ બી આપણા કોઈ પણ કામકાજ હોય, તો એ આઈ દ્વારા એકદમ અહ આપણા સરળ થઈ જાય છે.
સરસજ રીતે થઈ જાય.
હા.
તમારી વાત સાજું છે, પણ આ એ આ એ આઈ મેં તો કેવું, એ આઈ નો વાપર કરો, પણ પોતાનું બી દિમાગ લગાવું પડશે ને. પોતાનું દિમાગ ક્યારે કામમાં આવશે? કારણ કે તમે બિઝનેસ કરો છો યા જોબ કરો છો, બધું એ આઈ ના ઉપર ડિપેન્ડ રહશો, તો કાલે એવું છે ને તમારો સાહેબ છે. આ તમે કે દે, ભાઈ, તું તો એ આનો વાપર કરી છે, એ આનો વાપર હું ભી કરી શકું. તું ચાલો ગયા જોબ થોડી દે. વાત પતિ ગઈ.
એ તો હોય જ છે. હમણાં જે લોકો દ્વારા, જે લોકો હવે અહ વધારે મતલબ એજ્યુકેશન સારા ભણેલા હોય છે, શિક્ષણ સારું મેળવેલું હોય છે, તો એ લોકો માટે એ આઈ ખુબ જ સરળ છે. પણ જે લોકો, જે હવે ભણેના કે હવે દુકાનદાર, વેપારી લોકો હોય, તો એ લોકોને એટલું બધું એ આઈમાં ખબર નથી પડ તો એ લોકો એનો યુઝ બરાબર કરી શકે. તનુથી.
હા, એજ છેવા કે જેને એ પરફેક્ટ વાપર વાપરતા આવડે ને, આ નો પૂરેપૂર ફાયદો લે. પણ જેને નહીં વાપરતા આવડે, તો તો આ થોડો
એ તો છે જ, પણ આજનો યુગ ટેકનોલોજી નો જ યુગ છે હવે
હા તો એ તો એ તો બધાને ફરવું પડે કે આ યગ યુગ ટેકનોલોજી કે ટેકનોલોજી સિવાય આ યુગ ચાલે જ નહી.
હા ટેકલોન ટેક નોલોજી ના મતલબ કેટલા છેલ્લા વર્ષોથી કેટલા વર્ષોથી છે ને ખુબ જ હમણાં એઈઆઈ નું ખુબ જ અ મહત્વ આપે છે એ લોકો. બધું કામ બધું એ આઈ દ્વારા જ કરવાનું કેટલી મશીનો કમ્પ્યુટર માનવ જીવનમાં કેવી રીતે એટલો બધો હવે હમણાં એ લોકોનું મહત્વ વધી ગયું છે ને. એમ તો માણસ પશું પોતાની બુદ્ધિ અને જ્ઞાન દ્વારા તો એ તો આટલું બધું કઈ કરી શકતા નથી જેટલું હોય તેટલું જ કરી શકે છે પરંતુ જો કોમ્પ્યુટર ને એ આઈ ને એ બધું એટલું બધું વધી ગયું છે ને તો જે લોકો હમણાં ખુબ જ વપરાશ કરે છે તે લોકો માટે આસાન થઈ ગયું છે.
હા. લબ બધી જગા પર કામમાં આવે ને એનામાંનો વાપર વધારે થાય છે એટલે તમે એ કઈ કઈ જગ્યા વાપરી શકો છો તમે ખેતર માં વાપરો યા જોબમાં વાપરો બિઝનેસ માં વાપરો યા માર્કેટિંગમાં વાપરો કઈ જગ્યા જ વાપરો તો એઆઈ નો વાપર છે જ બધીજ
હમ તો પેલા આપણાના ટાઈમમાં આટલું બધું હમણાં મહત્વની હતું કોમ્પ્યુટર કે એ આઈ નું હમણાં આજની જનરેશન માં એઆઈ ને કોમ્પ્યુટર ને મોબાઈલ એટલું બધું એ લોકોનું મહત્વ તો વધી ગયું છે.
જીવન ન એક પાર્ટ બની રહ્યો છે આપડો મોબાઈલ કમ્પ્યુટર સૌથી વધધા તો મોબાઈલ મતલબ તમે એક દિવસ ખાવા વગર રહી શકો છો પણ એક દિવસ વગર મોબાઈલ ના નહી રહી શકતા.
હા એ તો તમે બરાબર કેવો છો એઆઈ ન ઉપયોગ મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, કાર, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય
હા એ છે મને કેવો ને તમે હાથે તમારા હાથે પાકીટ મતલબ તમારો વોયલેટ નહી વાગડતા તમે હાથે નહી મુકતા હો પણ તમારા મોબાઈલ માં લાખો લાખો બે બે લાખો પૈસા રહે છે. જરૂર પડે ત્યાજ આપવા ગય તમારું ગૂગલ પે ફોન પે બધું જ તમારા મોબાઈલ માં છે. તમારી બેંક હાતે લઈને કરે છે.
તો તમે બરાબર ક ચાલો ઠીક છે બસ તમે પણ હમ.